હલો.
હ હા બો કેમ છે બસ મજામાં જય શ્રી કૃષ્ણ. ના શું કહે.
હા કઈ નઈ બધું હવે નવરા પડ્યા બધું જમવાનું બધું થઈ ગયું રસોડું પણ ક્લીન થઈ ગયું હવે હું ફ્રી છું.
બરાબર મેં પણ ફ્રી થઇ ગઈ.
હા આજે હું મારી. હા આજે હું મારી ફ્રેન્ડ સાથે એ જ ડિસ્કસ કરતી હતી. કે આપણે છોકરાઓ મોટા થાય તો કઈ લાઈનમાં નાખ. એમનો છોકરો પણ છોકરી પણ એટલે નાઇન નાઇથ માં છે ને મારો. છોકરો સાતમા માં છે તો એ કેતી હતી કે એ છોકરીને ને છે આટૅસ. નાખવાની છે એને ઇન્ટરેસ્ટ છે.
હ
તો એમાં એમ કે કે બોન સારું.
પણ આર્ટસ નું હવે કોઈ કલ્ચર જ નથી રહ્યું.
એ તો મને એમ કેતી હતી કે બહુ સારું છે એમ કે કે બહુ એમ.
આર્ટસ કરતા છે ને હમણાં. હમણાં એ આઈ નો જમાનો છે.
પણ એ મને એમ કહેતી હતી મેંને એજ કીધું. તો એમ કે કે આપણે બાળકોને જેમાં ઇન્ટરેસ્ટ હોય ને એમાં જ નાખવાનું. આપણે છે ને આપણે કિયે. કે આની આ છી એમ દિલ થી ની કરે ને પોતાનું સારું. છોકરાઓ આપી નહી શકે. તો એ તો એમ કેતી હતી કે મારી છોકરી ડ્રોઈંગ બહુ સારું કરે છે. ને આ સારું કરે છે પેલું સારું કરે છે સ્કીલ સારા છે. તો પછી એમ કેતી હતી. કે આર્ટસમાં જ નાખશે એમ પછી એમ હશે હવે આપણને. તો હા એમ કેતી હતી. કે આમ છોકરાને બધું કમ્પ્યુટર માં ઇન્ટરેસ્ટ છે તો એને પછી કમ્પ્યુટરની લાઈનમાં નાખશે. મને પૂછતી હતી મેં કીધું મેં તો કઈ વિચાર્યું. નથી એવું ને થોડો મોટો થાય તો ખબર પડે એમ. અત્યારે મને કઈ ખબર નથી પડતી કે એને શા ને શામાં ઇન્ટરેસ્ટ છે.
હા કારણ કે હમણાં તો એટ લોકો ને કઈ પણ પૂછે તો કે હું વકીલ બનુગા મે. ડોક્ટર બનુગા એવું જ કે પછી એ લોકોને આપડે પછી શીખવાડવું. પડે હ થોડા મોટા થાય તો ખબર પડે ને કે લોકોને શું કરવું છે.
હા, એજ ને એજ ને.
હા, થોડા મોટા થાય પછી આપડે જોઈ લેવાનું એ લોકો સેમા હોશિયાર છે.
હા હા એ વસ્તુ તો ઠીક છે પછી બીજી ટેન્શન શું છે કે હોસ્ટેલમાં મોકલશું તો ત્યારે પછી કેવી રીતે રશે. એટલે પછી બીજા ટેન્શન કે. રૂમમાં જે હશે તે છોકરાઓ સારા છે કે પછી ખરાબ સંગત. તો નહી પડી જશે તે પાછા બીજા ટેન્શન. એટલે જક વિચારું છું કે પછી હોસ્ટેલમાં મોકલું કે નહીં મોકલું.
ના ના કેમ નહીં મોકલવાના શીખે ને છોકરાઓ તો જેમ થોડા મોટા થાય એ લોકોને કલ આવી જાય.
એમ તો અહ મારી ઉપર વાળી છે ને બેન તે શું કેતી હતી મને એમની એકની એક જ છોકરી છે બીજી કોઈ સંતાન નથી એમની. તો એમણે ટ્વેલ્થ પતીયું તો પછી અત્યારે કોલેજ માટે નોઈડામાં એમ લાગ્યું છે કઈ અહ અમે ટી યુનિવર્સિટી એવું કઈ છે. તો શું કઈ એ તો છોકરી એટલે સારા ઘરની એના મમ્મી પપ્પા સારા પૂજા પાઠ કરે કે કલાક ને આખો દિવસ કથા કરે સાંજે સવારે આરતી કરે ને એટલો બધો ભગવાનને પૂજે છે ને પછી ત્યાં એને કેવા રૂમમેટ મળ્યા છે ખબર એટલે એક છોકરી સિગરેટ પીએ એક એક છોકરી પછી ખબર નઈ કે બધા બધા સિલે શું
નહી સારું.
તો પછી મને એમ કેતી હતી કે મેં એમને કીધું કે રૂમમાં સિગરેટ બિગરેટ નહી પીવાનું. તો પછી એને બીક લાગી ગઈ કે મેં એને કઈ વધારે કીધુંમ ને ગુસ્સા માં આવીને કઈ કરી નાખ્યું અને આજકાલ ને કેવું કેટ લું બધું એમ ટી વી માં બતાવે છે આવું આવી રીતે મારી નાખ્યું થો દસ રૂપિયા ના લીધે આવું થયું ને અહ ઝીણી ઝીણી વસ્તુઓ ના લીધે કેટલા બધા કેસ થઈ જાય છે. તો એ એમ કે કે હવે તો મેં બોલવાનું જ છોડી દીધું છે એટલી બી ગઈ છે.
ના ના કઈ બોલવાનું નહી કોઈને આપડે ડોર થવાનું જ નહી કશે પણ.
હા હા એ જ કેતી હતી આ જમાનામાં કોઈને કઈ બોલાય એવું છે જ નહી.
હા, સાચી વાત છે કોઈને કઈ નઈ બોલવાનું જેને જે કરવું ઈ કરે.
એની મમ્મી એને એજ શીખવી દીધેલું છે કે તારે કોલેજ જવાનું આવીને ભણવાનું ખાવાનું ને સુઈ જવાનું ને વહેલું સવારે ઉઠવાનું યોગા કરવાનું ભજન ચલાવવાનું, આરતી કરવાનું, કોલેજ જવાનું, આવીને એજ કરવાનું બાકી કોઈ સાથે વધારે લપ્પન છપ્પન નહીં કરવાની.
સાચી વાત છે. કરવાની જ નહી. આપડે ભલું ને આપડું કામ ભલું.
હા, એજ ને એજ ને.
હા, પોતાના કામમાં ધ્યાન આપવાનું એમાં જ આપડે સારું કરવાનું.
હા, પછી મોટા થાય તો પછી આવી બધી બીજી ટેન્શન થાય ને એટલે પ છી હું પણ વિચારીશ એટલે મોટો થાય તો પછી ક્યાં એને એટલે આ બધું જોઈને એક મારી બીજી ફ્રેન્ડ છે અહ તેણે શું કર્યું ટ્વેલ્થ પતી ગયું અહિયાં તો પછી કોલેજ મા તેજ ઓનલાઈન આપી દીધું કો એટલે ઓનલાઈન કોલેજ કરે છે. તો મેં એને પૂછ્યું તો એક્ઝામ તો એમ મેને પૂછ્યું તો એમ કે કે એક્ઝામ હો ઓનલાઈન જ છે. તો પછી પણ મેંને એમ કીધું કે એમ ગણાય ખરી એમ એના લીધે એમ નોકરી વોકરી એમ મળવાનું એમ સહેલું હોય કે પછી ના હોય. તો એણે કીધું હા એની એક્ઝામ પણ બધું વેલીડ હોય. ને બધું કાઉન્ટ થાય એક્ઝામ પણ ને કોલેજની ડિગ્રી પણ એમ એમ સારી યુનિવર્સિટી હોય તો પછી કાઉન્ટ થાય. તો આ બધું નવું નવું જાણવા મળે છે.
ના તો બહુ સારું સારું સદી વાત છે આ રીતના હ આપડે ભણાવ હોય તો આપણી નજર સામે જ રહી ને છોકરાઓ
હા એજ ને એજ ને તો હવે આપણે જોઈએ શું કરવાના એક મારી બીજી ફ્રેન્ડ ની તો તમાને કીધું ને એક ઉપરવાળી છે એની સાથે આવા ક્લાસ એટલે રૂમમેટ્સ છે એટલે બધાનું છે હવે બધાનું અલગ અલગ એમ
જોુઓ આપણે બધાનું સાંભળવાનું કરવાનું પોતાનું જ આપણા છોકરાઓ કેવા છે આપડણે જોવાનું પછી આપડણે નક્કી કરવાનું
હા એજ ને એજ ને મેં કીધું હવે ત્રણ ચાર વરષ છે હા કરવાનું તો આપણે જ આપણે જે એમ ગમે તે એમ હવે એમ જોઈએ હજુ ત્રણ ચાર વરસ પછી
આવે
હા હા એજ ને એજ ને
પછી મહી પઈ ગયું બાજુમાં કોઈ કઈ પણ કરતું હોય આપડણે શું આપણું છોકરું સારું તો બધું સારું
હા એજ ને એજ ને બીજું બોલો શું ચાલે આ તમે પેલું અ સો સોલર નખાવાના હતા તે પછી તમે નખાવી છે
ના નથી ના ખાયવુ હજુ
અહિયાં હા બરાબર
પ્રાાઈઝ માં બેસે તો કરાવી દેસુ
હા બરાબર અહિયાં તો મારા આજુબાજુ વાળા બ બધા એ બધા એ કરાવી દીધું છે
હ મેં એવું સાંભળ્યું છે કે હવે તો ખાલી પેનલો મળે આપડણે બાલ્કની માં મુૂકવી હોય તો મુકાય
હા હા એવું મેં પણ સાંભળ્યું છે તે અહીયાં પણ ઈન્ડિયામાં આવ્યું છે કે નહી આવું એ તો મને નથી ખબર
ના લગભગ છે
હા અચ્છા તો કેટલામાં પડે છે એ કઈ તમને કઈ જાણકારી મળે તો પછી મને કેજો ને કેટલામાં હોય છેં એનું ને એમાં કે કેટલા યુનિટ્સ એમ જમા થાય કેટલા એમ કેવી નો હોય છે બધું મને ડિટેલ કેજો તમને ખબર પડે તો બરાબર ને
ચોક્કસ ચોક્કસ આખી ડિટેલ કેવા જેથી આપણેે આપણે સોલર ના બેનિફિટ લઈએ
હા એજ અહીંયા તો મારી પાછળ વાળી સોસાયટીમાં બધાના એ ટોર્નામેન્ટ છે ને ડુપ્લેક્સ છે બધ બધાના ટેરેસ પર સોલર છે એમ કોઈ એક ઘર બાકી નથી બધાના મેં અત્યારે બાલ્કની માં ઉભી રહીને જ વાત કરું છું મે જો તે જોઈને જ અત્યારે વાત યાદ આવી કે મે તમને કહું બધાને સોલર છે
સારું ને હવે એક તો
ખર્ચો આપડો વચ્ચે પછી આપણને સામા પૈસા મળે વધારે ઓછો વપરાશઈ હોય તો
હા હા તે આપણા યુનિટ્સ જમા થાય તો પછી પૈસા આપણે મળે ને
પૈસાઓ આપણને મળે પાછા દર મહિનાની જફા નહી હ. આવું તો જે જેણે શોધ્યું છે એનો આભાર.
હા સાચી વાત ત.
સરસ હા વરી બીજું આજે જમવામાં શું બનાવેલું
મેં તો અત્યારે એક સેન્ડવીિચ બનાવી છોકરાઓ માટે ને મારા માટે તો બપોરનું શાક પડ્યું હતું મટર પનીર મેં તો એજ ખાધું કોણ બધા નુ નવું નવું બનાવે
સાચી વાત છે.
એટલું બધું બનાવ ને પછી વાસણ આટલા બધા નીકળે પછી. અને કંટાળો આવ્યા એટલે બહુ કંટાળો આવ્યા.
થાકી જવાય.
હ એ જ ને એ જ ને. બીજું બોલો શું ચાલે કઈ નવા જૂની.
બસ મેં હું વિચારું છું નવસારી ફરવા જવાની. પછી હમણાં વૃંદાવન જવાની. છું હું વૃંદાવન ફરવા જવાની છું આ તેવીસ તારીખે.
પડી તો કઈ. ત્રેવીસે અચ્છા બરાબર તો કેટલા દિવસ જશો એમ તમે.
ચાર દાડા માટે.
અચ્છા ચાર દાડા માટે ચાલો સારું.
હમ્મ. એટલે હવે ફરવાનું હવે ઉંમર થઈ તો થોડા તીર્થ સ્થાન ના દર્શન કરીએ.
હા તો કેટલી જગ્યાઓ ફરશો એમ ચાર દિવસમાં એમ.
એમ તો ચાર દિવસ નથી અઢી દિવસ જ છે ફરવાનું તો.
હા એટલે અઢી દિવસમાં એટલે મથુરા વૃંદાવન તો અડધો કલાકનો રસ્તો છે. એ બંને તો કવર થઈ જશે એના સિવાય બીજું શું.
તો જો બીજું તો હવે મેં જવા તો ખબર પડશે કે કેવું હોય. મુસ્કુ એ બધું કરી મૂકેલી છે એન્ક્વાયરી કે ક્યાં ક્યાં જવું. પણ મને નથી ખબર એ લોકો જ્યાં મને.
હા આયો. હા મને પણ કઈ ખબર પડે તો હું તમને કહું છું બરાબર ને.
હા હા ચોક્કસ ચોક્કસ.
પણ ગઈ હતી પણ મને બહુ વરસ થઇ ગયા. તો પછી એની સાથે અમે શું કવર કર્યું હતું તે મને પણ ખબર પડે તો હું તમને કેવું છું.
હા ચોક્કસ મને જણાવજે.
ને પેકિંગ ને પછી ક્યારે કરશો તમે પેકિંગ હજુ તો વાત છે એમ તો.
ના ના ગુરુવારે મારો વિક ઓફ છે ને.
હા.
તો તે દાડે બધું પેકિંગ કરી દેવા.
હા બરાબર.
બસ તો ખાલી છેલ્લે ખાલી નાસ્તા લેવાના રહેશે.
બરાબર હા તો.
હમ્મ.
ત્યાં વળ તો નથી ને.
ના ના વરસાદ તો નથી.
બરાબર તો સારું છે. તમે મને અત્યારે કટ કરીને પાછો કરો ને ફોન.
હા પાછો કરું હા.
હા